કેમ છો? હલો.
કોણ બોલો અવાજ આવે છે તમને?
હા હા આવે છે આવે છે એકદમ ક્લિયર અવાજ છે તમારો.
ઓકે ઓકે શું કરો? શું ચાલી રહ્યું છે બધું? હલો. હલો.
એ લોકોને જાત જાતની બીમારીઓ હોય અને પછી, નાના બચ્ચા જેવા થઈ જાય એટલે, કોઈની વાત નહી સાંભળે, અને દવા લેવાનું કે તો દવા નહી લે, એટલે જરા બધા સોસાયટી વાળા એમને મળવા ગયા હતા. કે ચાલો એમની ખબર કાઢી આવીએ.
અચ્છા. હવે વાતમાં તો એવું છે ને કે તમારા જેમ જ મારા સાસુને બી છે ને તબિયત થોડો પ્રોબ્લેમ ચાલ્યા કરે પેલુ વટીકો વાળુંને એ બધું, પણ એ લોકો છે ને વડીલોની જે સમસ્યા જે દવા ને આપવી કે ડોક્ટર પાસે નિયમિત તપાસ કરાવી અને, સ્વસ્થ ખોરાક આપવો એ બધાનું એક જોવા જાય ને તો એક મુસીબતનું જ કામ છે કારણ કે એ લોકોને જે આપણેે, કહીએ ને, એના પ્રમાણે એ લોકો ઊંધું જ કરે, ડોક્ટરે ના પાડી છે કે તમારે વધારે પડતું સ્વીટ ન ખાવું, પણ તે છતા આખો દિવસ ચોકલેટ જ ખાધા કરે, કે કઈ બી મીઠું ફ્રૂટ છે કે મીઠા શાકભા ગ્રેપ્સ છે કે દ્રાક્ષ છે કે એવું જ બધું ખાધા કરે એટલે એમ શુગરનું લેવલ બી થોડું વધી જાય, ને પછી આપણાને મુસીબતમાં મૂકી દે.
હા એકદમ બિલ બિલકુલ વાત સાચી છે. હવે મારા સસરાને પણ એવું જ છે, હવે એમને કહે છે કે આપણે તીખું નહી ખાવ તીખું નહી ખાવ, પણ એમને તીખું ખાયા વિના બિલકુલ ચાલતું જ નથી, અને પછી એમ કે છે. કે મને પેટમાં ગડબડ છે મને, દુખે છે મને ડોક્ટર પાસે લઈ જાવ, એક તો એમને વલસાદના કોઈ ડોક્ટર ઉપર ભરોસો નથી, ડોક્ટર અ જે કે તેના પર આપણે શ્રદ્ધા રાખીને વિશ્વાસ રા ને એમની ટ્રીટમેન્ટ જોઈએ પણ એ એમને કરવું નથી અને પછી લેન ને કમ્પ્લેન, એમનું રોજનું કેવું છે કે સવારે મોડે થી ઉઠે છે, અને પછી બપોરે પણ એ લોકો એકથી ત્રણ સાડા ત્રણ કલાક સુઈ જાય, અને પછી એમ કે કે રાતે મને ઊંઘ નથી આવવાની તો હવે કેવી રીતે એમને રાતે ઊંઘ આવે, કેમ કે આખો દિવસ એ લોકોને કઈ કામ હોતું નથી, બેથારું જીવન હોય છે, અને પછી તમે બપોરે પણ સોવ મોડે થી, તમે ઊઠો તો રાતે ઊંઘ તો નહી જ આવે ને, પણ આ બધું આપડે એ લોકોને સમજાવીએ ને તો એ લોકો એ સમજવું નથી, કે તમે થોડું વ્યવસ્થિત તમે કઈક આમ થોડો આટો મારો કે તમે કઈ બીજી પ્રવૃત્તિ કરો કે થોડું, યોગામાં કર જાઓ કે એવું કઈ પણ એ બધું એ લોકો સાંભળવું નથી અને પછી, આપડે કહીએ ને તો એ લોકોને ગમતું નથી, એટલે જેમ જેમ આ બધા લોકો અ ઉમર છે ને એટલે નાના છોકરાની જેમ એ લોકોને સમજાવવું પડે છે આપડે બધી વસ્તુ. તું.
સાચી વાત છે. હવે એમને છે ને, હળવો કે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, કે જેથી એમને સરળતાથી પચી જાય, એમને તકલીફ ના પડે, કે વધારે તેલ મસાલા વાળું મીઠું અને મસાલા. વાળું ખોરાક ન ખાવો જોઈએ, ને સમયસર એમને થોડી કસરત કે થોડો વ્યાયામ બી કરવો જોઈએ, બરાબર. હાલો.
હા હા બરાબર બરાબર.
બરાબર છે ને. હવે એમને રેગ્યુલર ચેકઅપ માટે બી થોડું જવું પડે. રોજ થોડો સમય તાજગી તાજી હવા માટે એટલે એમને હવારે સવારેમાં થોડુંક વોક પર જાઓ કે હળવી કસરત કરો, યોગા કરો એવું બધું થોડુંક આપ એમને કહીએ પણ એમને બિલકુલ એવું મગજમાં ઉતરતું નથી. બીજું કે દવા સમયસર લેવાય તેનું પણ ધ્યાન રાખવું પડે બ્લડ પ્રેશર ચેક કરો, સુુગર જેવી બીમારી હોય તો તેને બરાબર રીતે ચકાસણી કરવી જોઈએ. ડોક્ટરની સલાહ પ્રમાણે જ એમનું બધું પાલન કરવું જોઈએ કે ભાઈ તીખું નહી ખાવું, વોક પર જવું, આવી બધી બાબતનુ ખાસ ધ્યાન રાખવું તેમને. એમને બીજું, કે આ તો આ ખરું જ પણ થોડુંક ભાવનાત્મક રીતે પણ આપણે જોવા જઈએ ને તો થોડુંક એમની સાથે આપણે બી બેસીને થોડી વાતચીત કરવી જોઈએ કે એમનું થોડું ધ્યાન રાખીએ કે આપણેે પપ્પા આમ ના કરો કે મમ્મી આમ ના કરો થોડો કલાક એક નો સમય જોવા જાય ને તો આપડે એ લોકોને આપવું પડે એ લોકો છે ને ના બ ચા જેવા થઈ જાય એમ એટલે આપણે એને છેને નાના બચ્ચાઓને કેમ આપણે સમજાવીએ તેમ બેસીને થોડું સમજાવવું પડે. તો એમને થોડી સમજણમાં ઉતરે તો જ ફાયદો થાય બાકી તો એ લોકો આપડે જો થોડો કડક સ્વભાવે રાખીને જો કહીએ ને કે આમ નથી કરવાનું. પપ્પા કે મમ્મી તો એ લોકો ન જ કરે.
હા એકદમરા એકદમ એકદમ બરાબર છે હવે મારા સા નું થોડું ઉલટું છે એ પોતાના શરીર માટે એકદમ ખુબ કાળજી રાખે છે. હવે એસી વર્ષ ના ઉમર પણ છે ને એમને ચશ્મા નથી, એમને કોઈ જાતની બીમારી ન અને એ ધારો કે બીમાર પડે ને તે ઘર ઘર તું ઉપચાર જ કરે એ તુલસી કે આદુ કે અજમો એવું કઈ પાકી બનાવે કે કઈ બી પણ એમને દવા લેવાનું આવે ને એટલે એમને બિલકુલ પસંદ નથી. એટલે એ એમનું ખબર છે કે હું તીખું ખાાવ તો મને પેટમાં અ ઝાડ બળે છે, એસિડિટી થાય છે તો એ મને ચોખું કઈ જ દે કે મારું તી તીખું ખાવાનું બનાવવાનું નહી. મારું સાદું ભોજન જ કરવાનું. એટલે સાસુ સમજે છે પણ હવે સસરા ને પહેલેથી એમને ટીકું ખાધેલું એટલે હવે એમને થોડી તકલીફ પડી રહી છે પણ હવે એ લોકોને શાં તી થી બેસીને સમજાવીએ છેએ એટલે હવે માની પણ જાય છે અને એમને શું કે મીઠી વસ્તુ બહુ ભાવે એટલે આપણેે વચ્ચે વચ્ચે કઈ શીરો છે કે સેવૈયા છે કે કઈ મીઠી વસ્તુ આપી દઈએ ને એટલે ખુશ થઈ જાય અને પછી તો પછી કમ્પ્લેન નથી કરતા કે નથી ખાવું કે નથી સારું કે એવું બ નહી હોય એટલે આવી રીતે હવે થોડું એ લોકોને આપણે નાના છોકરાની જેમ જ એ લોકોને કેર કરવી પડે હવે. બીજું એક એ બી છે કે હવે એ લોકો ગડા થયા અને કોઈ આજુબાજુ હોતું નથી તો એ લોકો બી કેવી રીતે એ લોકોનો પોતાનો સમય પસાર કરે. એટલે બિચારા આખો દિવસ એકલા હોય એટલે એ લોકોને મૂઝવણ થયા કરે. આમ દુઃખી દુખી બેસી રહેે એટલે થોડું અમે મોબાઈલ નું એમને શીખવી દીધું છે એટલે કોઈક વખત બેસીને એ લોકો દિવસમાં અડધો પોણો કલાક વચ્ચે વચ્ચે મોબાઈલ ઉપર કઈ સમાચાર જોઈ લે કે કઈ રીલ જોઈ લે કે કઈ યુટ્યુબ ઉપર કઈ સત્સંગ કે એવું સાંભળે. મારા સાસુ ન તો એકદમ સરસ જ છે. એ તો યુટ્યુબ ખોલે અને ભજન છે કે કોઈ કથા ચાલતી હોય કે કઈ પણ હોય એટલે એટલા મસ્ત શાંતિ થી બેસીને સમય ના કરે અને એમનો ટાઈમ પણ પસાર થઈ જાય છે. એટલે આવી રીતે હવે મને એવું લાગે છે. ત્યાં ઘરડા લોકને આપણે થોડી ટેકનોલોજી બી શીખવવી જોઈએ. કે જેનાથી એ લોકો પોતાનો ટાઈમ પાસ કરી શકે. નહી તો આખો દિવસ તો બેસી બેસીને બી કે વાંચી વાંચીને બી એ લોકો કેટલું વાંચવાના અને એ લોકો બી કંટાળે ને હવે એ આપડે બી સમજીએ કેમકે હવે ના મોસ્ટલી બધાના ઘરમાં એવું હોય છે કે બધા નોકરીઓ કરતા હોય, સ્કૂલે જતા હોય, છોકરાઓ તો બંને દાદા દાદી એકલા હોય તો બંને જણાએ આખો દિવસ તો શું કરવાનું એટલે અમે થોડું એમને ટીવી કેવી રીતે ચાલુ કરવાનું એવું શીખવી દીધું છે, મોબાઈલ ઉપર બધું કેવી રીતે થોડું વસ્તુ જોવાનું એટલે હવે લોકોનો ટાઈમ જરા સરસ પાસ થઈ રહેલો છે.
સાચી વાત છે તમારી કે એ લોકોને છે ને આપણે થોડીક આ આધુનિક બધી જે ટેકનોલોજી છે એ થોડી શીખવવી પડે કારણ કે હવે ધારો કે આપણે બધા નોકરીએ જતા હોય ને કોઈક વાર એ લોકો એકલા હોય અને કઈ ઈમરજન્સી આવી જાય જાય કે કોઈ ધારો કે બાથરૂમમાં પડી ગયું હોય કે કઈ પણ ઈમરજન્સી બે માંથી એકને આવી જાય તો એમને ધારો કે ફોન ચલાવતા આવડતું હોય કે એમને મેસેજ કરતા આવડતું હોય તો એ થોડું સારું પડે બીજું કે એમનો ટાઈમ કેવી રીતે પાસ થાય તમે કીધું તેમ આખો દિવસ એકલા અ નિવૃત્તિ જીવન જીવવાનું હોય તો એકલા એકલા તો હવે બે જણા કેટલી વાત કરે એટલે એ લોકોને આવી રીતે કઈક રીલ જોવાનું કે ભાઈ વોટ્સઅપ છે, કે ભાઈ ફેસબુક છે એવું થોડું કંઈક ચાલુ કરી આપીએ ને એમને સમજણ આપીએ તો એમને થોડું સારું પડે. બીજું કે આ વોટ્સઅપ કોલિંગ તો એટલી સરસ સુવિધા છે કે સામે સામે જ આપણે વોટ્સઅપ કોલિંગ કરીએ એટલે જાણે સામે વ્યક્તિની સામે બેસીને જ આપણેે જે વાત કરતા હોય એવી રીતે થોડું ફિલિંગ આવે એટલે એમને બધા દૂર દૂર ના સગાવાલાને ત્યાં ન જવાતું હોય તો બી એમને સારું પડે કે ઘર બેઠા જ એ વાત કરી લે. એટલે એમને થોડી સારું સવલત પડી જાય એમ કે ભાઈ અમે બધા ભલે અમારી ઉંમરના હિસાબે જવાતું નથી. પણ અમે ઘર બેઠા શાંતિથી વાત કરી જઈએ છે એટલે બધા જ કાકા છે, મામા છે, ફોય છે, કે એમના દૂરના રિશ તેદાર છે કે એ લોકોની સાથે બી શાંતિથી વાત કરી લેવાય એમ તો એમનો બી ટાઈમ પસાર થઈ જાય. અને એમને પણ સારું લાગે થોડુંક કે બધા પરિવાર વાળા બધા સાથે જ છે એમ કોઈ દૂર નથી એમ એટલે થોડીક કેવી બી ફીલિંગ આવ્યા કરે એમ બીજું તો સલામતી માં તો શું હમ
હા બિલકુલ બરાબર છે આવી રીતે જ એ લોકને હવે અમારા સોસાયટીની અંદર આતે બધા વડીલો એક બેસીને જરા ભેગા થાય છે, વાત કરે છે, એટલે એ થોડું એક અમારું છે ને ઓલ્ડ એજ ગ્રુપ જેવું બની ગયું છે કે કોઈક વાર કસે કોઈ મંદિરે દર્શન કરવા જાય. એટલે એવી રીતે આ બધો એ લોકને મેન તો શું એ લોકને આપણે બીઝી રાખવા માટે કઈ કઈ આપણે એ લોકને પ્રવૃતિ કરાવવી જોઈએ. તો એ લોક માટે પણ સારું અને આપ આપણી પણ ચિંતા થોડી ઓછી થઈ જાય. કે આપણે ઘરે નથી તો કેવી રીતે કરીએ એટલે આજે આપણે સરસ વાત કરી કે આ દાદા દાદી લોકોનું આપણે કેવી રીતે સંભાળ લેવી જોઈએ. તો પછી કંઇ નહીં આપ પણે હવે કોઈ બીજું ટોપિક હશે તો આપણે પાછી કઈ આવી ચર્ચા કરશું. તો આપણને પણ એકબીજાથી મદદ મલી રે.
સાચી વાત છે. ચાલો આવજો.